હલો હા
તો આજે આબન. તહેવારો વિશે વાત કરી દેશ ની અંદર એટલા બધા ઉજવવામાં આવતા હોય છે, ને તો એના વિશે વાત કરી શકીએ બરાબર ને. તમને વધારે અહેવાન ગમે છે, અને તમે. કરતા હોય.
મને તો દિવાળી વધારે ગમે.
દિવાળીમાં એવુંને તમે કરતા હોય કે તમને બઉ વધારે ગમતો હોય છે.
હમ. જો ને દિવાળી આવે ને પેલા મને સાફ સફાઈ કરવી મને બહુ ગમે વધારે પડતી ગમે મને. અને પછી રસોઈ બનાવવાની હોય- એ અલગ જ ઉત્સાહ હોય બધું એમ- પછી નવા કપડાં ખરીદવા જતા હોઈએ- એ બધું મને બહુ ગમે એમ પછી રજાઓ આવે પાંચ દિવસની- એટલે પછી શું એ પણ એન્જોય કરે બધા છોકરાઓ- ને ધનતેરસ આવે એની પૂજા કરી કાળી ચૌદસ લક્ષ્મી પૂજન કરી બધું કરીએે ને- મજા આવે ર એટલે બધા ભેગા થાય બધા અમારા પરિવાર બધા- એટલે મજા બધા-
તમને શું ગમે?
સાચી કે દિવાળી ની અંદર એટલી બધી તૈયારી કરવાની હોય. બધાને બિઝનેસ હોય ઘર હોય બધાને સાબ કરવું પડે- અ મહારાષ્ટ્રની અંદર એક વારષ સાફ કરતા હોય એટલે- મધા ને મમ્મ જ આવે- સાફ કરશુંને બધું એમ સારું લાગે બધું-
હમ
અસ્ત વ્યસ્તમાં પાડ હો હોય તો બધાને ગમે ના ગમે એટલે બધું સા- કરતા હો ભેવાાણ ના દિવસે-
હા દિવાળીની જો ને વસ્તુ સાફ સફાઈ કરી તો જોની વસ્તુ- તો પણ મળે આપને ગર ક કોણે ખાંચે રાખી હતી એ પણ આપને મળી જાય- આમ ના મળતી હોય ને તો એ પણ- ના કંઈ ઉત્સાહ હો જ કઈ અલગ જ હોય સાફ સફાઈ કરવાના થાક્યા પાકને તો પણ એમ થ ચાલો હજે- ભર દઈએ- મ મવ વધારે ગમે-
હ એ તો વા સાચી જ- દિવાળીને બધા ફરવા દેતા બધાને- બધાને એમ થાય કે ભાઈ ક્યારે- તહેવાર આવે જે વેકેશન આવતું હોય બાળકોને તેમજ હોય. કે દિવાલ ના કે સોના ત ફરવા જઈએ તો મજા આવે એમ- તો એની પણ બધા બાળકો રાહ જોતા હોય છે.
હા છોકરાઓ છે ને હોસ્ટેલમાં રહેતા હોય તો એ દિવસે બધા ઘરે આવતા હોયને ભેગા થતા હોય અને નોકરી ક્યાંક- હોય બિચારે બધા કરતા હોય એ પણ ઘરે આવે ને- દિવાળી ઉપર તો એટલે બધા છોકરાઓ રાજ હતો બાપનેને એ લોકોને- અને એન્જોય કરતા હોય બધા એકબીજાને મળે- ખુશ થઈ જાય છોકરાઓ-
હા એટલે જ ને બધાને હે ને- હવે જે બાર નેતા હોય તોોને બધાને એમ થાય કે પછી- જોવાય જવાના દિવસ ભેગા થઈએ તો- એન્જોય પણ કરી શકીએ. ભેગા માણી પણ શકીજ અને અત્યારે- મને તો સૌથી વધારે ઉત્તરાયણ જ ગમે કારણ કે ઉત્તરાયણ ના જવ મજા કેમ બને- સસ મેલા ઉઠીને- અધ જગ જતારી તો પશને છે. કાપતા હો અ જ બધાને પણ એનામાં જ એન્જોય થાય કારણ કે બધા જ પરિવાર- સાથે ઉપર ધાબ ઉપર આવતા હોય બધાની સાથે મજા આવે. ખાવે પીવેને મજા કરે-
છોકરાઓને વધારે ગમતું હોય. કારાણ- પતંગ ચગાવાનો કાપ્યો અને એકબીજા ને કાપવાનીને મજા આવતી લૂંટવાની બધ- આજકાલ છોકરાઓને તો અને જોર જોર થી પે ટેપ વગાડતા હોય મેજી- ગીતો ગાતા ગાતા હોય એટલે મજા આઈ જાય. ધું આખું ઘસતું જ હોય બધું ઉપર તો- નીચે ઘર કોઈ માણસ ના બધા જાવુ આખા ભરેલા છે બધાને- રંગબેરંગી હોય આકાશ જોવાની પણ એ મજા આવે. સાચુ ને -
બું કેવું કે જેમ તહેવારો આવે બધા ને એમ હોય કે- કપડા એ બધ નઈ એટલેધ બજારોમાં પણ- હસ્થી હું વધારેને જોવા મળતી બધા ખરીદી કરવારની બધ- કરવા આવતા હોય. એટલે પછી રાજાની અંદર પણ એટલી નિળ હોય જોવા મળતી હોય. બ તાયા મ ગાલે જાયબ હજ મ મેઠા નને બ નાઈએ-
હમ
એ પણ બધાને નહ એમ થાય ગય . ત્યારે જ તહેવાર આવે તો આપડે મઠાઈ ની બ લાઈએ ને પરવાળ સાથે થાયએ.
હા સચ કીધતે- આમ તો હોળીમાં મજા આવે મને તો હોળી પણ ગમે મને- જ ને ધાણીને ખાતા હોય ને એમ હોળીને પેલું લેવાની- એ સરસો બતુંય
એટલે હોયનું પણ મહત્વ આખું અલગ જ છે ને- મ ભેગા દે લાકડા બધ ભેગા કરી- પછી એ હોય તતા દવા-
હા હોળી પ્રગટાવે એટલે કોઈ બીમારી હોય તો જતી રે બીમારી હોય તો એમ- એને શેક લેતા હોય ને બધું એમ.
હા-
કમર ને શેક લેતા કમર દુખાતી હોય ને પણ એને પાછા ફરી ને ઊભા રે એમ કે શેક ને સારો એમ- કસે બતાયે- તકલીફ હોય તો આપણે દૂર થઈ જાય તબિ- ઘણી એમ મચ્છર પણ ઓછા થઈ જાય એના ધુનાથી તો બધા થઈ એમ,
હા એટલે એવું હોય કે જે શિયાળ ઠંડી ઓછી થઈ ગઈ બે ગરમી આવતી હોય એટલે-
એમાં હોયનું એનું માધમ વધારે હોય છે,
હમ્મ
તો આપડે એ પણ જોતા જશે ને કેને- આજે હોળી એન નિ દોમંદ- કોઈ પછીટી તારે તો જ આવતી હોય બીજા દિવસે એટલે- બધાને ધવડી માં એવું હોય પછી-
હા એ રમવાનું એ જ હોય ને એક બે જણ રંગવાનુંને બધું જ હા- એટલે છોકરાઓને નાસ્તા હોય ને એ બધું- દોડા દોડ કરતા હોય હાથમાં કલર લઈને પિચકારીને બધા દોડા દોડ કરતો હોય- તેની બહાર નીકળો ન તો કેઈ રંગી દઈસું નહીં તો નહી નીકળો તો કે ઘર બગાડી દઈશું કે, એવું બધું કેતા હોય પછી-
બધા ને એન્જોય કરવાનો ને બધ મારેવ હો-
હા
કારણ કે એન્જોય કરવાની બધાને વધારે માં ગમતું હોઈ છે. એ મધુદ ના એમ થાય ગ એવારે શું કરવાનું આમ શું કામમાંંધાયેલા હોય પરહેવારણ નજાઓ બધાની જ હોય, બધાની એક સાળ નાજાવા નો સ્કુલ મા- મજા હોય ના હોય, બધન મજા હેગીન થતી ના હોઈ. બાળકો નહી મોટા નહિ બધા તહેવાર દિવસી બધા. તમને નવરા હોય એટલે બધું એ ચાલે સાથે મેઘા થઈ ને બધું તહેવારની જિમાવારી સમજે.
હા બરોબર છે. ગોકુળ આઠમ આવે એ પણ છે, જ ને એમાં પણ મજા આવે ગોકુળ આઠમના. કૃષ્ણ નો જન્મ થાય છે, એ બધું કરે ને બધું ઉત્સવ ઉજવે બધો એ પણ મજા આવે કૃષ્ણ જન્મ થયો એ વખતે સાંજે વરસાદ પણ આવે ફરજિયાત.
અને ખાસ કરીને ને આ આ જેમ નવરાત્રીમાં હા ડાયરેક્ટ નવરાત્રીમાંની અમે બઉ મજા આવતી.
હા નવરાત્રા મજા આવે ને હા. પ તહેવાર તો સારા જ છે, જો ને ગણેશ ચોથ આવે એટલે ગણ ગણપતિ નો તહેવાર હોય. એ વખતે મજા આવે બધું આમ ધામધૂમથી લાવતા હોઈએને રોજ પછી આરતી થતી હોય. પાંચ દિવસ કોક રાખે ગણપતિ. તેને પછી વિસર્જન કરે. પછી શીઘી ન.
હારમ. બધા તહેવારો નુ મહત્વ અલગ અલગ હોય એટલે પછી બધા એને પોતાની લીધે તહેવારે ઉજવતા હોય. બધા અલગ અલગ તહેવારો દિવસે અલગ અલગ મ માનતા પણ હોય છે કે આ. હાલ તહેવારમાં આવું કરીએ તો સારું એમ.
હા ગુજરાતીઓ તો બધા તહેવારો ઉજવે એક બાકી જ ના રાખે.
તો કોઇ પણ તેવહાર આવે એટલે હાફ સફાઈ ની બધું. પેલા કરે અહી કે એમ થાય કે બધું. સાફ હોય તો એમ સારું લાગે તહેવાર હોય તો કોક આવે મેમાન પણ આવતા હોય તો એમ લાગે સારું
હમ
બધા ને રજા હોય બધા આવી શકે ઓમ તો ને આવી ના શકે એમ બધાના ઘરે ને એમ ત તેહવાર ને બાને બધા ભેગા થાય તો પછી માતો ઘર અને બધું ઘર મજા આવે એમ
બરોબર
હા ઈસમસ વિસમસ ને બધા તહેવારોમાં એટલા બધા વધી ગયા છે. પેલાથી બધા ને મા તો બો ઓછું હતું પેલા એમ કે પેલા એવું હતું. નવરાત્રી હોય તો ગુજરાત ની અંદર બો મહત્વ વઘારે હોય. અને એમ ગણેશ ચતુર્થી હોય તે બધા મહા નાશતા એ બાજુ બ ઉ અને અત્યારે તેવું નથી થતું અત્યારે બધા જ તેવારો બધી જગ્યા ઉજવવામાં આવતા હોય છે
હા હા બરોબર બધાને લાભ લેવાનો
અને તેવારો પણ એટલા બધા
તેવારે વધી ગયેલા છે હવે તો જેટલા હોય એટલા ઓછા
હા એટલે ને અને અત્યારે શું છે બધું સોશિયલ મીડિયા ને બધું વધી ગયું છે ને એટલે પછી કોઈ પણ તહેવાર આવે ને બધા સાથે જ ઉજવતા હોય બધાને એમ હોય કે આપડે હવે સોશિયલ મીડિયા ની અંદર ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ એના વિડીયો અપલોડ કરે આવો નો તેવાર છે, તો ત્યારે તો એને બધાને ખબર મળી જાય કે આમ કરીએ બધા એમ થાય કે ચાલો ને આપડે કરીએ મજા આવે એમ એમ ઘરે બધા જો આમ મમાંડી જતા હોય છે
હા દેખા દેખી તો સારું લાગે ચલો આપડે આ કરીએ તો મજા આવશે
હા પછી એનામને એના બધાને ખર્ચા પણ બહુ વધતા જાય છે, ત્યારે તહેવારો ઓછા ત્યારે ખર્ચાને બધુ ઓછું હતું વધી ખર્ચાનું પ્રમાણ પણ બો વધી ગયું છે. આવક તો એટલી એટલી જ હોય છે, પણ ખર્ચા બોઉુ વધતા જાય છે.
હા બધું માપનું કરે તો ચાલે બધું પણ કોઈ એવું કરતું નથી કોઈ પૈસા બધા ખેંચાતા હોય પછી બધા કોઈ વાર તો કરી નાખે બધા ખર્ચા પણ કરી નાખે બધા
ખર્ચાનું પ્રમાણ વધે એટલે પછી સુધાય બીજી બીજી તકલીફો ઉભી થાય એ તેવાર ના દિવસ બધાને શું અઠવાડિય કામકાજ બંધ હોય અને તેવાર આવે ખર્ચો અ એટલે એરું એકસ્ટ્રા થઈ જાય આમ શું એમ બધું કંટ્રોલ કરી શકે અને આના કારણે આવું થઈ શકે છે
બરોબરજ કીધું તે હા ચાલો